પી ગયો, આધી હતી ને
હા.
હું, આમ કાપી ગયો હતો હું બોલતી જતી
હા હા
તો પેલે હું કહું છું કે તે પેલે વીર હનુમાન ચાલતું હતું
હા
તમને સાંભળ્યું હત એમ
હા સાઈબુડું હા
હમ એ મને એમ એટલું બધું ગમતું સિરિયલ કે મને રવો હું એના માટે રહેતી જ નથી કે એક જ વાર મારું એપિસોડ છોટી જાય પછી એમને ફરીથી જોવાનું કે પેલા મોબાઈલ ઉપર થી જોવાનું
હા
પણ તે સ્ટોરી આધી બઉ બહ મસ્ત
પડતામાં મૂકી દે છે ને વરી હા
હ પણ એમના ક્યાં ટોન, એમના મ્યુઝિક આ બધા સિરિયલોમાં અલગ જ છે. કે આ આકર્ષણ જો થાય છે.? તે બધું જ બહુ સારું લાગે છે તે કાર્તિકે ગણેશ પણ બહ સારું હતું તેમની સ્ટોરી મને બહુ ખબર હતી. હમ અને વીર હનુમાન ની તો બધા જ ને ખબર જ નથી જયારે તે નાના હતા.? મોટાની તો બધા જને ખબર છે પણ નાના તો એટલી બધી નથી ખબર હતી હા, પછી તે હસનાપુર વીરના એમની પણ મો પોતાની સ્ટોરી બધાને ખબર છે તે પેલા ના નાની આટલી બધી કાં ખબર નથીના
નથી હા
તે બાળકો પણ જોવા માટે બહુ સારું સિરિયલ બનાવે છે.
હા
તે બધા બાળકો માટે છે સીરિયલ
હા છોકરાઓ માટે છે.
છોકરાઓ માટે કેટલી બધી શિખામણ આપે છે.
હા
તે એક એક લાઈનમાં તેમની શીખાવાણ છે
એ સારું છે જોવા માટે બચ્ચ છે આપણને જ્ઞાન મળે થોડું એમ. જોવી સારી છે સિરિયલો આવી સિરિયલો જોવાય એમ.
જોવા પડે મને પણ આવી સિરિયલ બહુ ગમે છે.
હા મારા પતિ દુકાનેથી ખાસ આવી ને એને બહુ ઇન્ટરેસ્ટ એમાં બહુ ગમે એ દુકાન આવે જોવા માટે
માર પતિ પણ ત્યાં ફ્રિ આવે હ એ એમનું ટાઈમ ગ્યાર વાગે નુ છે. ક્યારે લેટ થઈ જાય ને તો, પછી તે પૂછે છે કે શું થયું? આમાં શું થયું.? ઓર જાવે ચાલે ને બાળકોને બોલવાનું બંધ કરે આવે મને પણ કચું પૂછવાનું હોય ને કે બોલે પછી પૂછવા?
હા અમારે એમ જ છે ને અમારે તો ઈ ટીવી આગળ જ બેહી જાય ખુરશી લઈને તમારો અવાજ બંધ કરો પેલા
આવું હા, પણ સિરિયલ પણ સારા શે. તે જ્ઞાન પણ મળી જશે છે. હું જયારે મારા બાળકો બેસે છે. તે પણ સાંભળે છે તો મને પણ લાગે છે કે આ સારી વાત છે.
હા
નાપોરમાં તો અત્યાર જો બધું ચાલે છે કે બધી શિખામણ સારી રીતે બતાવે છે.
હા
તે બધું જ્ઞાન નું જ્ઞાન પણ અને આપણા બાળકો માટે શીખવણ પણ થઈ જશે.
હમ
આજે તમને શું બનાવ્યું
આમે ડાલ ફ્રાય જીરા રાઈસ
આવ
હા તમે શું બનાવ્યું
આજે તો હું પેલા એ દાગ વાળા પુલાવ બનાવે છે ને
હા હા
તે પુલાવ બનાવે આજ ગુરુવારે છે ને તો આજે બાત નથી બનતી ના તો આખો દિવસ આપણા રાતડેની દાળ બાત બને છે
હા હા
હમ પછી અત્યાર સુધી આવીયા
ભાત બનાવો એમ
રોજ રાત્રે જ્યાર જ્યારથી હું લગ્ન કરી આવીને મારા પતિ એ જે દાળ ભાત જોઈએ મને જોઈએ જ
હા
અત્યાર સુધી કે થોડા ટાઈમ પેલા બંધ કર્યું છે કે ગુરુવારે બાત નથી બનાવતું
હા હા
કાલે ટમાટો નું કોઈ વાગી બનાવી લીધા કે પેલે બટા ટાને બીજો જોડે બનાવી લીધા કે પુલાવ જોડે
અચ્છા હા હા
હા આવી રીતે તે ગુરુવારે સુધી આવું કરું તે પેલે રવિ રવિવારે રાત્રે દાળ ભાત નથી બનાવાતા તે બપોરે બનાવી લઉ
હા હા
તે રાત્રે પણ કશું રોટલો ને હલકો ફુલ કોવસી બનાવી લીધો
હા હા
તે સામે કોઈ નાસ્તો પણ લઈ આવે છે
અમે ગુરુવારે દિવસ ના બનાવીએ ચણા ની દાળ ભાત
ચણાનીદાળ મારા પિયરઘરમાં પણ આવું જ કહે કે ગુરુવારે ચણા બા ચણાની દાળ વાળ બંધ કરવાનું અત્યાર અહીંયા સુધી પેલે હું કરતી હતી પછી કોઈને મારી સાથે બતાવ્યું કે ગુરુવારે સુધી તમને એના દાળ ભાત ના બનાવો તો ત્યારથી તે બંધ કરી દીધા
અચ્છા એમ હા
હમ કે પેલા તે પેસા વાળ માણસ છે તો એમને આવું લાગ કેકે જ્યારથી હું ગુરુવારે બંધ કર્યું નઈ તે પૈસામાં બરકત બરકત થઈ ગઈ છે
એવું હોય એમ
એવું તો માનવું ક છે કે તે મોટા લોકો કે છે સારું છે કરી લીધા
હા ઈ તો હારું હમ
હમ જયારે હું લગ્ન કર આવી ને તો અમારે ઘરે ત્યાં પિયરમાં આવું જ ના થાય. તે રોજ બીજી બીજી વાંગી થાય. તો પેલા તો મને ગમતું જ નથી. પણ અત્યાર સુધી મને. પણ આદત પડી ગઈ છે. કે બધું વિચારવાનું નહી રોજ રાત. દાળ જવાનું દાળ ભાત બનાવીને, બેસી જવાનું. હા હા! એમને પણ આદત પડી ગઈ છે ને. કે મારા પ. ને જ આવ જોઈએ જોઈએ. તો છોકરા માટે અલગ. તો કરવાનું નહી. તે નાના છે ને. તો બધ બધા નાટક નથી કરતા. મને પણ આવું લાગે છે કે હવે. તો એ ખાઈ લે છે. પછી જે તે મોટા થાય તો બધાની અલગ અલગ. ફરમાઈશ ચાલુ થઈ જાય ને.
હા! મારો છોકરો તો ના ખાય. મારા છોકરા ને તો રોજ વેરાયટી જોઈ.
આવું જ થાય ને. મને પણ આવું જ લાગે છે. કે હજે એ નાના છે. પછી તે મોટ. અત્યાર સુધી જે એક વર્ષથી ને. તે મને આવું ના ગમે, મને આવું પેલા સ. ધી વાનગીઓ ખાઈ લઈ. અને વેરાયટીઓ પણ જો હું ઘરે બનાવી તે, બધું ખાય. અત્યાર સુધી તે બે વર્ષથી મારી દીકરી, મારા છોકરા થી વધારે મારી દીકરી. મને આવું ના ગમે, મને આવું ના જોઈ. મને આવું કરવાનું. મ આવું પછી શું કરે છે, કે જે. જ્યારે આનમે વાગી ના ગમે ને. તે પાપડ બનાવીવી નહી અને તે, એના જોડે ખાઈ લે રોટલો.
હા!
તો છું કરવાનું, અને મને પણ લાગે છે. કે વીકનેસ આવી જવે. તમને જો તે, અમને હરી સબ્જી અને ના ખાવ.
હમ!
તો એમને જબ. હા હા હું બધા ખાઉં.
હા!
હમ! મને ગમે છે બધી.
હા હા હા હા! અમારે અહિયાં મહારાષ્ટ્ર. કછરમાં તો બહુ છે. હરી સબ્જીઓનો તો. અહિયાં અહિયાં મળે સારું આમ હા.
જયારે હું પ પિયર ઘરે જાઉં ને, તે. લાગતું હત કે ફ્રેશ સબ્જી નથી મળતી. અને અહિયાં એમપીમાં કે બધ. આજુબાજુમાં ગામો ગ. ને તો સારું મળે છે. કે ફ્રેશ અને. તાજા બધું સારું મળે છે.
બધું. શાક મળે. આપણેે મ ગુજરાત માં એટલું બધું નથી મળતું.
નથી મળતું. તે ક્યાં રાખેલું. કે ઇન્જેક્શન વાળા અને બધું ચીઝ મતલબ બધું મોર્ડર્ન થઇ ગયું છે. ને અને અહિયાં. આજુબાજુમાં બધું નાના નાના ગામડો છે. તે ગામડા થી ચોક્કસ. સારી રીતે મળે છે.
હા! સબ્જીઓ ને સારી મળેયા.
હમ હા. ત્યાં પેલા કે લોકીની અને સબ્જી. પિયર ગળે ખાધી હતી તે ગમે જ નથી કે આ એમના. સવાદ સ્વાદ જ બઉ ખરાબ લાગે ઇન્જેકશન વાળી હા ખરાબ. અને જયારે હું અહિયાં બનાવ ક્યાં તું એમનું ટેસ્ટ હોય. કે જેટલી ખાવ ને તેટલી ઓછવું પડે તે મારા બાળકોને પણ બહ ગમે છે હમ તેમને હ સ્કૂલ પણ આપું છું કે સ્કૂલમાં તે વાનગીઓ તે સુખી અને એવી જ રીતે આપવા પડે તો એમને આ લોકી ને ભિંડીને આવું કરી બનાવી આપું કે બટાટા ક્યારે
હા
હ તમારા છોકરો તો કોલેજ જાય તો ટિફિન વગેરે ની તો
નઈ નઈ ઈ ટિફિન વિીફિન નઈ તો દસ વાગે આવી જાય સવારમાં સવારને સાત વાગે જાય ને દસ વાગે આવી જાય
આવું બે બે ત્રણ કલાક
હા બસ હા બે ત્રણ લેક્ચર હોય કોલેજમાં
આવું
હા તો પછી આવતો રહે દસ સાડા દસ આવી જાય હમ પછી નાસ્તો કરે નહી ટિફિન નહીિ
તે બાઈ સાબ અને એમના ટિફિનની પણ તમને કરવાનું
નઈ નઈ નહ ઈ ઘરે આવે બાર વાગે જમવા આવે હા બધા કરે આવે મમ્મી અમિત સાસ ું ઘર માં જ છીએ બાકી બે જણા આવે પછ જમી લઈએ બાર સવા બાર
હ તો તમને
જમાનતા હમ
હમ તે ઘરે આવે તો તમને આવું લાગે કે કામ વધી જાય છે ને જે ટિફિન ચાલી જાય તો તે રિલેક્સ થઈ જશે
પણ એ બાર વાગે સાડા બાર વાગે આવે ને એક કલાક હોય જમીને પ ટીવી જો પ પછી વહ્યા જાય બે વાગે તો વહ્યા જાય
આવું એવી રીતે
અમે પછી સુઈ જઈએ બે વાગી જાય ને પછી અડધી પોણી કલાક સુઈ જઈએ
હા હા મારું પણ સોવાનું આવું ટાઈમ કર્યું છે કે બે બાળકો આવે છે બે અઢાઈ વાગે પછી ત્રણ આવી જ રીત થઈ જાય પણ મારા સોવાનું ટાઈમ ચાર સાડે ચાર આવી રીતે થઈ જાય છે
હા
પછી મને મળે નહી હ જયારે હું બપોરે સોવં ને તો મારું માથું બઉ ખરાબ થાય છે અને દુખવા દુખવા લાગે છે
હા થોડી વારષ હોવાનું જોઈએ એમ
હા
હમ
પછી મેને મને તમને બતાવ્યું છે ને કે મને કમર ની બીો પ્રોબ્લમ છે તે જયારે ઉઊભા રહું તો પછી મને બેસવાનું જોઈએ જ છે કે થોડા કામ કરીને પછી થોડી દેર બેસુ પછી કામ કરીને પછી બેસુ અત્યારે સુધી કામ વાળી પણ નથી આવતી તે પછી આંગળું સાફ કરવું કે મોટું છે મારું કે ઝાડું લગાવવાનું, આ બધુ બધું જ કામ વધી ગયું છે તો મતલબ આટલું બધું ભાર લાગે છે મારા ઉપર.
તમારે ઘર પોતાનું છે એમ?
ઘર પોતાનું છે.
હા હા તમે કામ બધું હાથથી કરો એમને
હા આખું કરું છું ને ના પેલા બર્તન આવે છે. કરવા માટે હા
હા
તે પેલા ઝાડુ ને પોછું પણ કરવા આવતી હતી એ અત્યાર સુધી નથી આવતી. તે અઠવાડિયા સુધી થઈ ગયા છે તો હવે જોઉં શું કે બીજી કોઈ મળી જશે.? તો એમને રાખું પણ મળતી જ નથી તે એમના ભાવ એટલા મોટા છે કે આટલા માં ના કરવા
બહુ ડીમાન્ડ છે.
બઉ બઉ આવું ના કરું અહિયાં ના કરું ત્યાં પેલા સીડી ના સાફ કરું.
હા
તમને કરો જ છો બસ આ ઉપર ઉપર થી કરવાનું તો પેલે બાઈ હતી તેમને નીકાળી કે આવુંજ કરો તો મને નથી ગમતું. તો અત્યાર સુધી હું પોતે જ કરું શું તો મારે પતિ એ કહે છે તમારે કમર ની દિકકત છે. તો તમે જો બીજી
હા!
તો મને પણ આવું જ લાગે છે કે જોઉં પછી ક્યારેક લાગે છે કે ના